હા ઓકે
હું કર્ હે
હ કઈ ન આ બધા પાછળ બેહી હમણાં જ રટલા બનાવવાના પાછળ બેહી રહેલી
હા અવાજ બરાબર આવતો છે ને મારો-'
હા વાત બરાબરઈહા રોડ પર રોડ પર છે કઈ.
ના પાછળ જ બેસેલી પણ અહિયાયા થી અમારે અહં ટ્રેન જાય એટલે
આ હા એટલે જ અવાજ આવ્યા ઘરે મને
હા બધું બનાઈ ગઈું
ક ના બે હ રી
હા જમવાનું હું બનાવી યે
જમવાના આજે તુવેરના દાણા અને રોટલા ચોખાના રોટલા
હા મજા આવે કેમ સાદું સાદું બી મજા આવે ખાવાની
પછી બધું મસાલા વાળો ખાય તો પછી પચવા હોવ જોઈએ ને હ--મ હુ શું બનાવ્યું તું એ
મારી ઘેરે બટાકુ ને ટામેટા ન શાક બનાવ્યું રોટલી બનાવી. કચુંબર છે પોપાટી આ પપ્પા ફાલુડો લાવયા હો તે પીધું ને હવે કોન ખાધો ને મજા આવે બધું ખાવાની
હ એ તો હવે આખરે સમય ખાવાની તો મજા જ જ આવે ને બધું બધું લાવે પછી હુ
શું કરે તો તમે ખેતર માં રોપી જાય્યું
અઆ ના રોપને હજ વરસાદ એક ખાલી એક વખત વરસાદ આવ્યો પછી થાય હમણાં તો ઓપે તો પછી ચકલા ને કેટલું બધું ખાઈ જાય એટલેને નહી લખું અમે
હા અમાર હમણાં ટું છે મોટું થાટું છે એટલે થોડુંક ઠ છે પણ હવે બધું થાય આડો ઉપાડો નો છે. પછી તે કાડવ પાડીને પછી પાછું રોપવાનું પછી ટોળું તે કાઢવાનું બધા બધું કરવાનું હે ને અમારે પાછા મજૂર તો મળે બી નહી કે રોપવાનું અને કેટલું બધુંમા
એ એજ મગજ મારીને હમ હમ હુ તેને એ જ મગર હમણાં ચોમાસામાં માણસ મલે નહિ બધા પોતપોતાની ઘેરે જતા રહ્યે શિયાળાનું ના ઉનાળામાં જ રહેએ લોકો બહાર રહી
હા
હા તેજને
હમ અ હમ
હા એ કચુંબર બધું જ બનાવવાનું એ મમ્મી તો મને ઘેરે મૂકી જાય બધું બનાવવા અને પપ્પા અને બીજા અમુક જેટલા મજૂર આવે તે લોકો ના જો બનાવવા પડ એક ના મમ્મી પપ્પા નહી નાખે પછી પાછું પણટ બનાવાનું પાચું રૂપમા જવા પડે
હમ તેન્ને હ તારો અવાજ પેલો જેવો આવતો હશે કાનમાં ઈયરબદલાવ લખેલા છે તે જોઈએ
ના ના ના
હલો હેલો હા નેટવર્કમાં મેન જગ તારો અવાજ ચક અટકી અટકી અટકી ના આવે જો એટલે હલો હવે કાનમાં તો યરબધલા લખેલા હોય ને એટલે ચોકસે ને નેટ ને પેલું તો એવું થાય આ ક ટું છે કાન માં યરબદ લાખ લય ત કળ લાખ ને
નથી લખેલા નથી લખેલા
હ તેને કોઈ વખત એવું જ થતું સવું ફોન કરે ને કોઈ રોગોટ હંમે બોલતો હોય ને તેવું લાગે
હા આઆ
એવું કે ખેતર માં તો હવે તો બધું ભાત રોપવાનું પછ લાખે તો તો ચકલા તો ખાય. એ જાય અર. તો હવે લાખે બધું કરે આજુ તો ખેડવાનું બાકી છે વરસાદ આજુ એકદાખી વરસાદ પડી. પછી લખું કર હું ભત હવે જોતા જોું આ વખતે જુવાર કરવાના એમ ક કર. થશે તો જુવારનુંું કરવું આ વખતે.
અ છે એટલે. જુવાર લખે ભાંજો એટલે પાછું ના રે બી ભાત પાછું લખે. ના હજુ ગાય ના હજુ બહુ બધી ગાય કે ન અમારી ઘરે એટલેના હજુ. હજુ તો લાખવા જ પરજુ આ ને એટલેને હજુ થઈ રહી.
હમ. ને તો તમારા તો ગાય ગાય તો વધારે હોય એટલે ખેતરરો મોટા મોટા હોય એટલે તમારે તો બધું બહુ. ું બલો આ ચકમંગુ હો હે આ વખતે તો.
ઠેલ હવા થઠાય કોઈ ડખી ખોદ બી જાય માાર એમ તો ચાલ્યા કરે એમ સારું છે.
તેજ નહ કોઈ વખત દૂધ વધારે આવી જાય કોઈ વખત. છુંઈ જાય તે એમાં વટઘટમાં આવે થાય જાય તો પણ મહિના પ્રમાણ આવી જાય એટલે વાંધો નહી તે તો કવર થઈ જાય. કોઈ વખત હ તેને હો. કઈ ન અ તારા છે તારે ઘેરે કેમ છે.
મારી ઘરે બી બધા હારા છે.
એ જ ને બધા હારાજને એવા જે કોઈ.
હમ નાની બેન સ્કૂલ જતી છે ને.
હા જાયને તારી બેન જાય.
તારી બેનવરા નવમામ મા આવીગ હે બહ. મુટી
તો મોટી જ ને તારી બેન. તારી બેન તો નવામાં આવી ગઈ હવે તો તારી બેન તો હજુ તો. કયામાં આવીવી.
અમારી બેલ તો હજુ થઈ ગઈ છે.
આવી ગય છે ચોથા પાંચમા વાત આવી જાય હને.
હમ. મારે નહ એવ બધું બહ કરે એટલે પાછી જવા બી નહી. પછી એક દિવસ જાાયજ ની હવાર ઉઠે તે રડવા જ લાગી ગયેલી. પછી મમ્મી એ વહી ઉઠાય તો બી ઉઠે જ ઉઠે જ ને. પછી થી ને પછી. તૈયાર કરી ર પછી મૂકી એવી ત હારી ગઈ એના દોસ્તાર સાથે.
હ. તે તો તેવું જ વડે બધાસ્તાર હોય તેની સાથે જવાની અમરથ્ઞની બ. એમ કે મકુવા હ બ લ જવા દ એને.
હા.
મેં જાતે જાય રહવા મારી બધા ફ્રેન્ડ આવરી ફ્રેન્ડ સાથે બધ જઈ રવા તમે મકવા નહી આવે. એમ અમને તો બઉ કે તારી બેન એવું કરે કે.
ને એવું નહી કરે પણ મે મને મૂકવા કોઈ ડડીશ લઈ જાવ પછી કોઈઈડીશ કે કે મને લેવા આવજો. પછી દુકાન થી મા રાજો આ લઈ આવજો તે લઈ આવજો એ.
બરાબર. એવું જ કે તો.
હે તકે
જમ, જમ રાગ લાગે નહી પેલા બહુ બધા લાગતા છે, મોટા, મોટા
હા, હા મોટા, મોટા ક વક ત્યા, તો લાગેલા પણ બ અંદરથી બધી પિંક કલરની અંદર નીકળે પણ બધા ઈ હોય, એટલે આ વખતે ખાવાની મજા નહી, આવી
હા
ને તારી ઘીરે, તો બધું બહુ જઝાડ ને આંબાવાળ ને બહુ હુસન, તો હું આ વખતે કઈ થયુ, કે પછ કઈ, હો
કમણા, હોયમણા કેરીનો રસ બોખ મી એ બાજુ, મને કેરી ન રસ જ પે કરવા આપી દે ને મારી મમ્મી પુરી એક બાજુ બનાવે એટલે મમ્મી ને તો રસ ને પૂરી બહુ ભાવે એટલે રસ ને પૂરી ખાય યાજ કર ખાયા જ કર ડેલી ઘળ આવેરી, મમ્મી ત ને મારી બેન ભ બો ખાઈ
હે બહ, ખાઈ એટલે મજા આવી જતી. હો આજ ફોણસ છે, કે નિહારી ફણસ જોઈએ.
ફોનસ તો મેં જોગ્યા કરતી છે, પણ મને જ નથી મળતા મને બહ વાહ મસ્ત લાગે, એનું હાટ બી મસ્ત લાગે ને ચાંદ અંદરથી નીકરે તે ખાવાની મજા આવે પછી, પેલું વન્ંદર ની બીય હેકીને, ખાવાની બાફાની ભાફીને ખાવા હોય, મસ્ત લાગે.
સારા ખાવાની ઈચ્છા બહુ ઠેલી, સે સારા હો ફોન કરી મારી મમ્મીને પૂછસે કોઈ છે, કે નય તારી કોઈ ફ્રેન્ડ છે, કે નહી ફોન કરને પૂછની હાહરી એને કઈ ઓનર્સ છે. કેની છે, એમ કે કોઈ હોય, તો કે જેને હાહરીનુ
હા, કેવા ને હવે મેલ આ લાય ને ભાઈ મોડી થઈ જાય.
હમમ, તે તો લાગે જ
ચાર, ચાર ટીસે કોન્સ્ટેબલ ન ફોર્મ ભર્યું છે, રનિંગનુ હવે આવી જાહે
આવા તારા બટ કે બેન કાં છે, તું
તારે, નવ મિનિટમા કમ્પ્લે કરી નાખવા પડેે હે હલો હલ્લો. હલો. હેલો.